હાલો. હાલો, હમ્મ. મજામાં.
કઈ નઈ શું કરે? કઈ નઈ મજામાં મજામાં.
અહિન આ જમીને બેેઠા.
કઈ નઈ મે તો એમ માટે કેતો હતો કે તમે પ્રવાસ આવવાના છે?
પ્રવાસ, કઈ જગ્યા જવાના છે?
અમેં રાજસ્થાન બાજુ જોવાના છે.
બાજુ.
હમ્મ.
કેટલા દિવસ માટે?
એ પાંચ છ દિવસ માટે છે.
પાંચ છ દિવસ માટે.
એટલે કે પાંચ નાઈટ ને ચાર દિવસ કે એવું કઈ છે.
હા હા, તો નક્કી કરીએ અમે બી, આવવાનો. શું શામાં દેવાના છો?
એ તો આપણે છે ને મારા ફ્રેન્ડની એક બસ કરેલી છે.
હા.
તેમાં એગલે નહી લક્ઝરી બસ છે.
હા.
એટલે તેમાં માણસ પણ ગનતા છે તો એ ભાઈ મને કેહેતો હતો તમારી ઓળખાણમાં કશે કોઈ આવવાનું હોય તો જરક જણાવજો. અમારા પેસે પેન્જર ઘટતા છે એમ કરીને. એટલે મે તમને કીધુ તો તમારા ફેમિલી સાથે સારું પડે, હમ્મ.
જણાવજો.
આપડી ફી છે ને ચાર હજાર રૂપિયા છે.
હમ્મ ખાવાનું, જમવાનું એ લોક
એ-એ બધ ધું જમવાનું છે ને આપણે નથી કરવાનું, એ લોકો જ આપશે.
હમ્મ હા.
ટાઈમ નાસ્તો અને બપોર નું ભોજન અને સાંજ નું ભોજન. તેમાં તો જોવાલાયક સ્થળો પણ ઘણા બધા છે.
હમ્મ-હમ્મ-હમ્મ.
મતલબ એ બાજુ દ્વારકા, કેદારનાથ ને એ બધા સાથે-સાથે નાગેશ્વર, બેટ દ્વારકા કોમતીઘાટ, વીરપુર તેમજ સારંગ એ બધા ઘણા બધા છે ને થોડો સાથે જ ફરી આવ્યા એ તો સારું કેવાય.
હા તો કઈ નઈ આપડા ભાઈ નામ લખ ખી દેજેને તન નામ લખી દેજો.
હા સારું સાથે-સાથે ગિરનાર પણ જવાના છે એમ
હમ્મ-હમ્મ-હમ્મ, હા એ તો ગયેલા પર બધી જગ્યાએ ફરી જાવાનું.
હા એટલે આખું રાજસ્થાન ફરી આવે તો સારું કેવાય એમ.
હમ્મ-હમ્મ. સારું કેવાય. કયે તારીખે જવાનું છે? જણાવી દેજો જરાક.
એ આપડે આ અહ એક જુલાઈ એ જવાનું સે.
હમ્મ-હમ્મ-હમ્મ.
એક જુલાઈ સાંજે છે ને સાત વાગે બસ ઉપડવાની છે ઓલા બી એ મોરાથી.
થી
હા સોમનાથ મંદિર જોયું ને તા ગ્રાઉન્ડ છે ને થી ઉપાડવાની છે.
સાંજે ઉપર છે ને
હા. સાંજે ઉપર છે.
હમ. હમ હા.
તો કઈ નઈ તો તમારે ત્રણ નામ લખવાના હ ને
ધુ એ આપડેવાની તે નડાવા
એ એક એટલે કે કઈ નય, તમે જયારે આપે ત્યારે પંદર દિવસ સુધીમાં મટી જાય તો સારું કેવાય.
હમ. હમ.
એટલે તમારે અડધા રૂપિયા આપવા પડશે હ જમા કરાવવાને એમ બે હજાર રૂપિયા હા ને.
હમ. હમ. હ.
કઈ નય એવું હોય તો તમે ગૂગલ પે નું સ્કેનર મક લીશ. તમે એના પર કરી દેજો ને.
હા. હા. સ્કેનર મોકલી દેધે એટલે એ પરમે કરી દેવા.
એજ આપડે પ્રવાસ કરવા ઉત્સાહ તો ઘણો જ હતો
હમ.
હવે થોડોક વધી જશે
હમ. હ હ.
સારું તો તમે પણ આપશો ને
આવશે આવશે, હમમ વરસાદ ન બી વાતાવરણ ચાલુ થઈ જાય છે જુલાઈમાં તો, એટલે
એ પણ થોડું થોડુંક એડજસ્ટ કરી લેવાનું આપડે એમ તો હમણાં જ થોડોક સુધારો થયો છે, પ્રવાસ માટે ઘણા મિત્રો સાથે એડજસ્ટ કરીને બનાવ્યો છે પલાનવે વધિયા
કઈ ચાલો ફરી આવશું.
મારે પણ બજાર જવાનું છે. બધું લેવા.
ખરીદી કરવા સારું ને હ નાસ્તા પ ને હમ.
હા એ બધું લ પડ એમ થોડો ઘણો, સુકો નાસ્તો પણ લીધો ફરસેમ.
હ હ હા.
ભૂખ લાગી હોય ત્યારે આપણે આ પોતાનો નાસ્તો કરી લઈએ તો સારું કહેવાય એમ.
હમ, સારું ખલ.
ખાવાનું ઓછું રાખવું જોઈએ. એ જે આપડે બીમાર પણની પડી એટલે પ્રવાસ ન પણ આપડે ઉત્સાહ વધારી શકાય એટલે લાભ ઉઠાડી શકાય.
હા હા બરાબર.
એટલે આપણે તબિયત સાચવવી ખુબ જ જરૂરી હોય છે.
હમ હમ.
વોમીત આવતી હોય બસ માં કોઈને તો તેના માટે પણ દવા રે લાવવા પડશે.
હા દવા લઈ લેવાની આપે.
હમ કપડા પણ રેડી કરવા પડશે થોડા થોડા સમય.
હમ, હમ ચાર પાંચ દિવસ એલે કડા બી જોડી લેવું જ પડશે. બેટન જોડી કપડા
હા એટલે ટાઈમ પર આપણને બધું જોવા નઈ મળે આપણને.
હમ હા.
અહી પર બધું યાદ પણ નહી આવી રહી કે કયું વસ્તુ કયું મૂકવાનું કઈ જગ્યાએ.
હા હા.
એટ થોડુંક આગળથી તૈયારી કરી રાખએને બેગ પેિંગ એવું બધું તો સારુંવા.
સારું કરે હમ.
મે તો વધારે જ લેવાનું છે કેમકે હવે બે દ્વારકા બીચ પર પણ થોડોક નવા માટે જઈએ. તો કપડા ભીનાંઈ જાય છે તો થોડા કપડાં લઈને એડજસ્ટ કરી લેવા પડે એટલે થોક વધારે કપડાં લીધ હોય.
સારું પડે હા.
એમાં પણ આપને ત્યા રૂમ આપશે હોલ આપશે. કે જે બધ જોઈ શકે આરામથી.
હમ હ હવે રિયા દિવસ કેટલા દસ દિવસ જ એમ કેય તો ચાલે હવે. અગિયાર બાર દિવસ એમાં આપણે તૈયારી કરવા પડશે.
હા, હા.
હમ્મ.
જો હવે લક્ઝરી બસ સ્લીપર સીટને એમ બુક કરેલી છે હવે. એસી વાળી છે. અંદર ચાર્જિંગ નો પોઈન્ટ પણ આપેલો છે.
હમ્મ હમ્મ હ.
કે સાઉ છે એટલે સારું પડે આપ નાચવાનો ઉત્સાહ પણ વધે.
કઈ વાંધો નહી. પહિ તમારૂ સ્કેનર જરાક મોકલી દેજો એટલે મેં તે પ્રમાણે પૈસા તમને મોકલી દેવા.
હા કઈ નઈ પેમેન્ટ થાય એટલે તમે જરાક મેસેજ કરી મુક મે પાછ જોવાના
હમ ઓકે.
હમ પછી તમે હા. હા શું નામ લખવાનું છે?
માલાખી જ પિયુષભાઈ એ પરમાર.
હા એક નામ થયું બીજું નામ.
ફાલ્ગુનીબેન પી પરમાર લખી દેજો હર્ષભાઈ પી પરમાર લખી દેજો.
ઓકે એટલે તમને ત્રણ જણા
હમ્મ હમ્મ.
કઈ નઈ હું પણ મારા ઘરના વ્યક્તિ તરફથી નામ લખી જઈશ હને!
હમ્મ હમ્મ.
મારા ઘરથી પણ ચાર પાંચ જણા આવવાના છે.
ઓકે હા.
હમ્મ. કઈ નહી મેં પણ. હવે પેલા ભાઈને વાત કરું એતલે એડજસ્ટ થયું છે મરાઠીઓએ. હમ્મ હમ્મ.
ઘટતા હોય તો મને જરાક જણાવજો મેં બી જરાક દોસ્તાર લોકોને વાત કરી દેવા. એ લોકો બી આપ થઈ જાય
હા એવું હોય તો હું ચોક્કસ જણાવીશ તમને. તો પછી આપડે શોપિંગ કરવા પણ જવાનું છે.
હા શોપિંગ હમારી બી
હમ તમે પણ અમારી સાથે આવશો તો થોડું સારું પડશે.
હા તો કઈ નહી આવીયે.
એટલે તમને જે જોઈતું હોય તે લઈ લઈ અને મને પણ જે જોઈતું હોય તે લઈ લેમ.
હમ સાથે જઈને આપડે સાથે લઈ લઈએ. શું
હા અને પ્રવાસ દરમિયાન કઈ વસ્તુ ખુટતું હોય તો આપણે સાથે મળીને એડજસ્ટ કરી લઈશું.
હમ
તો પણ સારું કેવાય હેને
હા. બીજું વરસાદ માટે તો વરસાદ પડે તો આપણે છત્રી ભી લઈ જવું પડશે સાથે કેમ બસ માંથી ઉતર્યા પછી જો વરસાદ આવ હો તો આપણે ભીનાઈ જઈ તો છત્રી પણ સાચી જઠી લઈ લેવું પડશે.
હમણા એટલા બધા નથી એમ તો એકલે જ જરા પ્લાન બનાવ્યો છે.
એ હોય બી શકે. એટલા માટે આપણે આપડી સગવડ કરીને ચાલવાનો.
હમ હમ સારું કેવાય તો પણ હું પણ બૌ દિવસ ન રાહ જોયા કરતો હતો આવા પ્રવાસ ફરવા એમ કરીને પણ થોડો સમય લાગ્યો અને પ્રવાસ કરવાનો મો લોકો પણ મળશે આવે મને
નહી પણ સાથે બધા ગયા હોય તો મજા આવે અને ફરવાની મજા આવે કોઈ આનંદ જ અલગ હોય છે ત્યાંનું વાતાવરણ બી અલગ હોય.
હા વાતાવરણ એકદમ સૂનસાન મસ્ત તો એમ ત્યાં જ રેમ એમ આપણને
તેમજ તહીંના સ્થળો એટલા જોવાલાયક સ્થળો બની ગયા છે. કે આપડા અહીંના લોકો તો ઘણા બધા પ્રવાસે ફરવા જાય જ છે મહિને મહિને
હમ ઠીક છે.
હમ તો કઈ નઈ આપણે ફોન કરીશું તમને મે
હમ તમે બી આવી લાગી આપણે શોપિંગ સાથે કરીશું ને માણસો રાક જણાય લેજો એટલે મે સગવો કરી, આપ તમને
હા સારું સારું કેવાય
હમ્મ હમ્મ કઈ નઈ
હમ્મ હા
ચાલુ તો હું તમને બે ત્રણ દિવસ એડજસ્ટ થાય તે પણ મને તમને ફોન કરીશ
હા હા હા છે
હને
ઠીક છે, ચાલો